હા બોલો, બોલો
કેમનું છે, મજામા
બસ મજામાં, તમે કેમ છો?
એકદમ
બઉ વર્ષ બઉ વર્ષો પછી તમે તો કોલ કર્યો ને યાદ કર્યા અમને તો.
હા, તો વિષય મળ્યો કે મુસાફરી એકલ માર્ગ સફર.
આ તો આમ કેવાય કે આમ ખુબ જ આમ સુંદર વિષય છે ને. અને કેવાય છે કે એકલ માર્ગ સફર એટલે એકલા મુસાફરી કરવી. આમાં છે ને ઘણી નવી વાતો જાણવા મળે છે હો એકલતામાં તો.
હા એકલ મુસાફરીમાં દરેક દિવસ અલગ હોય છે.
બિલકુલ. અને દરેક જગ્યા નવી હોય અને દરેક માર્ગ પણ નવો જ લાગે ને એકલાતામાં.
હા એકદમ સાચી વાત કહી, અને મુસાફરી માણસ ને દુનિયા વિશે ઘણું શીખવાડતી હોય છે.
બિલકુલ, બિલકુલ. બિલકુલ તમારી સાચી વાત છે અને કેવાય છે ને કે પુસ્તકો કરતાં પણ આમ ઘણી વાર મુસાફરી વધુ જ્ઞાન આપે છે.
હા એકદમ અને એકલ માર્ગ સફરમાં સમયનું પણ સારી રીતે આયોજન કરવું પડે આપડે.
બિલકુલ ક્યાં જવાનું, કેટલો સમય રાખવાનો અને ક્યાં આમ ક્યાંથી પાછા આવવાનું બડ ધું જ વિચારો કરવું પડે આપડે. તમે શું માનો છો કે એકલતા સારું કે પછી ગ્રુપ લોકા જોડે ફ્રેન્ડસ લોકો જોડે કે ફેમિલી લોકો જોડે જવાનું એ સારું મુસાફરી માટે
હું તો કેવ કે
બેવુ સારું એમ
શું વાત છે તમારી તો
હા એવું અને એકલા કેવાય કે મુસાફરી કરતા પ્રકૃતિ નો પણ નજીક થી અનુભવ મલે છે
બિલકુલ જેમ કે આપડે પહાડો લઈ લઈએ નદીઓ જંગલ અને દરિયો જોવામાં મજા જ કંઈક અલગ જ હોય છે તેની તો
એજને અને સવારે આપડે ઉગતો સુરત જોવાની એક અલગ જ આનંદ મલતો હોય છે
બિલકુલ સ અને સાંજે આમ કહેવાય કે આથમવો સૂરજ આમ દર્શ્યા એનું પણ આમ કઈક અલગ જ આમ શાંતિ આપે છે આમ
એ એકદમ સાચી વાત છે ને ગામની મુસાફરી પણ ઘણી રાસપ્રદ હોય છે
બિલકુલ બિલકુલ અને ગામમાં લોકોની આમ સરળતા અને પ્રેમ જોવા મળે છે તે ખુબ જ આનંદમય લાગે છે
હા હરુ ને આપડે શહેર અને ગામ વચ્ચે ઘણો ફરક હોય છે આમ તો
બિલકુલ જેમ કે લઈ લીએ શહેરમાં ઝડપ હોય છે અને ગામમાં શાંતિ હોય છે હા ખુબ જ મહત્વનું આમ એ છે આમ કેહેવાય ને કે અંતર
હા એ તો બો સાચી વાત છે અને આપડે મુસાફરી કરતા નવા માર્ગ ની પણ ઓળખ મળે છે આપણને
બિલકુલ બિલકુલ અને ઘણી વાર તો નવા લોકો સાથે પણ ઓળખ પણ થઈ જાય છે આપડી, અને તેમની જોડે આમ સારી દોસ્તી પણ થઈ જાય છે. અને આમ કહેવાય ને કે, જો મુસાફરી કરતા હોય એકલતામાં, તો કોઈ મળી જય ફ્રેન્ડ્સ એવું તો તેની સાથે મુસાફરી કરવી બો જ આનંદમય અને મજા આવી જાય, કે કોઈ નવું. મળ્યો માણસ, તો એમની જોડે ખુબ જ આનંદમય લાગી જાય.
હા, અને દરેક જગ્યાની બોલી આપણને અલગ અલગ જોવા મળતી હોય છે.
બિલકુલ આમ કેવાય ને, કે બો બોલી અલગ હોય. પણ આમ લાગણી તો એક જ સમાન હોય ને, કોઈના માટે તો
એ બી છે, અને
ખોરાક પણ દરેક પ્રદેશમાં અલગ અલગ જોવા મળતો હોય છે.
હા, એ તો છે. તેથી દરેક જગ્યાની ઓળખ તેના સ્વાદથી પણ આમ થાય છે ને, આમ કેવાય કે આપડે ગુજરાત સાઈડ ગયા હોય, તો ગુજરાતી થાળી. રાજસ્થાન સાઈડ ગયા હોય, તો રાજસ્થાન જેમાં દાલબાટી ચૂરમા, એ બધું આવી જાય. અને પંજાબ સાઈડ ગાયા હોય, તો લસ્સી આવી જાય. બો બધું ઘણું છે.
હમ, એકદમ ને. ખોરાક પણ, ખોરાક ની વાત કરી તો આપણે કરી જ જાય, મુસાફરી કરતા સ્થાનિક બજાર જોવાની પણ મજા અલગ જ આવતી હોય છે.
બિલકુલ, હા. આ જયારે એકલતામાં આપડે પ્રવાસ કરવા જઈએ, ત્યારે આ બધું આમ બઉ જ મજા વાય. મજા આવી જાય, કે જેમ કે આપડે ત્યાંની આમ હસ્તકલા અને વસ્તુ જોવામાં, આપણને રસ બી પડી જાય.
એ જ ને, એકદમ સાચી વાત. અને એકલ માર્ગ સફરમાં શાંતિનો અનુભવ પણ થાય છે.
બિલકુલ. અને આમ કેવાય ને, કે અવાજ થી દૂર રહીએ, તો પ્રકૃતિ સાથે આપડે સમય પસાર કરી શકાય છે, બીજું તો એ છે આપડે
હા, એતો છે જ ને યાર, અને એકલ માર્ગ આપડે સફરમાં શાંતિ નો અનુભવ પણ થાય છે.
બિલકુલ, બિલકુલ. અને ક આમ કેવાય ને, કે મુસાફરી કરતા સફ આમ સફાઈનું પણ આમ ધ્યાન રાખવું ખૂબ જ આમ જરૂરી છે. એમ કેવાય છે કે, કચરો ક્યારે પણ આમ ગમે ત્યાં ફેકવો તો ન જ જોઈએ, કોઈને બી કેવાય ને.
હા, એતો કેવાય જ ને. અને મુસાફરથી કરતા, આપડે સાફ સફાઈ નું પણ ધ્યાન રાખવું જોઈએ.
હા, મે જેમ કે મેં આવડે તમને કીધું એમ જ અને કેવાય છે ને કે, પર્યાવરણને બચાવવું બધાની આમ જવાબદારી છે. બિલકુલ, અને આમ બિલકુલ, આમ કેવાય. ને આમ મેં જેમ કઉં છું એમ સ્વચ્છ જગ્યા એ બધાને ગમે જ છે. આમ કોઈ પણ હોય, કોઈ બી વ્યક્તિ હોય, તો એને સ્વચ્છ જગ્યા ગમે. છે, જેમ કે આપડે ઘર લઈ લઈએ. આપડે આપડા ઘરને કેટલું સ્વચ્છ રાખીએ છે. એમ જ આપડે બાર કંઈક બાર ગામ જઈએ, તો એ જગ્યા પણ આપડું ઘર જ કેવાય, એને પણ આપડે સાફ રાખવાની. ખુબજ આમ આપડે કાળજી રાખવી જોઈએ, બરાબર ને?
હા, એ તો છે જ ને, કારણ કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ સરસ્વતી વસે છે, એવું કેવામાં આવે છે અમારે કે તમારે હા તમારે બી આવતું જ હશે અને આપડે કેવાય કે મુસાફરીમાં નિયમોનું પણ પાલન કરવું બઉ જરૂરી હોય છે.
બિલકુલ, બિલકુલ અને આમ કેવાય ને કે રસ્તાના નિયમો માનવાથી આમ છે ને સુરક્ષા વધે છે આમ લોકોની અને બધાની
હા એકદમ સાચી વાત છે, અને આપડે સમય નું મહત્વ પણ મુસાફરીમાં શીખવા મળી જાય છે આપણને.
બિલકુલ આમ કેવાય ને કે સમય પર નીકળ્યે તો ઘણી મુશ્કેલીઓ ઓછી થઈ જાય છે એમ કેવાય છે. તે સમયનું જે પાલન કરેને તેજ તેમની જિંદગીમાં કંઈક કરી બતાવે ને કઈક આગળ વધી શકે કારણ કે તે સમય જોડે ચાલે છે અને કેવાય છેન કે સમય કોઈના માટે ઉભો નઈ રેતો એમજ કે સમય કોઈના માટે ઊભો નઈ રેતો આપડે સમય જોડે ચાલવું જોઈએ.
હા સમય તો એ ખુબ જ કિંમતી વસ્તુ છે. બધું આય જાય કરે પણ સમય કદી નહીં આવ
હે બિલકુલ. અને આમાં પણ આપડે મુસાફરી કરતા હોય તો ફોટો લેવા ઘણા લોકોને ગમે છે આમ. કેવાય ને અને તે યાદોમાં રહી જાય છે તે બધા ફોટામ.
હા, કાકે તમે મુસાફરી કરી ના હોતો ફોટા જોઈને યાદગી એક તાજા થઈ જાય છે કે ભઈ અમે અહિયાં ગયેલા. એમ.
બિલકુલ. અને કેટલીક જગ્યા તો ઈતિહાસ માટે પણ આમ પ્રસિદ્ધ હોય છે કેટલી બધી આમ. સ્થળો છે જે ઇતિહાસ માટે પણ આમ પ્રસિદ્ધ હોય છે જેમ મેં તમને એમ કીધું કે. આમ લઈ લઈ આપડે મુંબઈ જતાય કે એલિફન્ટા કેવો આવે છે એ ખુબ જ આમ. પ્રસિદ્ધ છે આમ જૂનું છે આમ કેવાય ને વર્ષો જૂની છે કેવું. અને ત્યાં છે ને હજી પણ લોકો તેને જોવા જાય છે કારણ કે બહુ જ વર્ષો અને આમ કેવાય ને કે ઈતિહાસ થી આમ જોડાયેલી છે. અને તે આમ એકલતામાં આપે ગયા હોય ટ્રીપ મારવા તો એક. ખૂબ જ મજા આવી જાય.
હા એ તો બહુ એકદમ સાચી વાત છે ને. મુસાફરીથી આપણને સંસ્કૃતિ વિશે પણ ઘણું ધ્યાન મળે હોય છે.
હ બિલકુલ અને લોકો આમ તેમાંથી જ આમ લોકોને પોષક ભોજન અને પરંપરા અલગ અલગ હોય છે ને તેમાં.
હા એટલે દરેક જગ્યા ની એક અલગ ઓળખ હોય છે.
બિલકુલ અને આ ઓળખથી છે ને મુસાફરીની આમ કેવાય ને કે યાદગાર બની જાય છે.
હમ એકદમ એકદમ અને એકલ માર્ગ સફરમાં ધીરજ પણ ખુબ જ જરૂરી છે.
બિલકુલ અને આપ દરેક પરિસ્થિતિમાં આમ શાંત રહેવું જ જોઈએ મુસાફરી કર. ત આમ કેવાય ને. કે આમ ફરક ના પડવો જોઈએ આપણી મુસાફરીમાં
હા એકદમ અને. મુસાફરી કરતા હવામાં પણ ફેરફાર જોવા મળતો હોય છે.
બિલકુલ. કવાય ને કે પહાડી હવા અને દરિયાની હવા બંને અલગ અનુભવ આપે છે આમ.
હા એકદમ અ.
હમ
આ વિષય પર વાત કરીને ખુબ જ આનંદ આવ્યો. ખુબ જ રાસપ્રદ વિષય હતો.
મને પણ તમારી જોડે આ વિષય પર વાત કરીને ખુબ જ મજા આવે.
હા તો ચાલો આપડે મળી
અચ્છી લએ.